હલો હલો હાલો.
અવાજ આવે
હ આ જમી લીધું મજામાં જમીલધું
ઓવે તમી
આવશે આવશે હ અમે બાકી અમાં જમવાનું
એવું દુકાન થી આ આવી જ કરે
વાું આવ્યો પુણા આઠે
પછ આવતો નહી
પોણા આથે આવ્યો હુ.
એવું એમ ના લીધું દીવા ત થાયકી
હ હ હા હા હા હા હા થઈ ગ હો દીવા બતી થઈ નાહીની તો
એવું
હમ હા હા
કર છ.
બસ મોઘિયા બેડમાં
એવ એમ શું ખરે ફય નઈ બધા
હ ન ભાઈ અ કરી છે એને એને કોઈ ઉપર વાળા કો મહેમાન આવ્યું છે.
હમ્મ તો અહીિયાયા ખાન થ છો, ઉપર બધ
હા ખાવા નીચે છે, તો કં ને ભાઈ તને ખાવાનું
એ મારે જો આબુ હે ખા તે મને કહો
કોઈ નાાગે ત બ તમારે
અમન ચુખ અમાર બા તો ક અમન
અ હ મેં બનાયુ છે તે પપૈયું કેતા એવું કેતા જો હમણાં તને થયું? ત ફોન કરીને મ એજ હો ત ફોન કરીને અને પ ન ફોન ત ફોન કરને અનપુણને ફોન કર્યો અનપુણ કેા બેઠા હ કે ખ કે વિડીયો કોલ કરું કે સારું હડવું
એવહદે
ઓર. કઈ છે? પણ સંભન બે બે કપ ફઈ કહેતા હતા. મહેમાન
એ કોણ ખાય? કોણ ખાવા બેઠું?
હા, ન્યા તો સામાન બેય ફરી બેઠો થઈ ગયો. બહાર શોપમાં.
બા બેઠા.
જબા જમ્બા પાસે છે. ખબર ના પડે, એ સમજાવું છું એટલે એટલી ખબર નહીં પડતી કે જમવાનું જમવામાં શું ખબર?
હાલો,
સ્ટટેસ
ભાભી નો ફોન આવ્યો હતો. બપોરે તે પહોંચ્યા. એવી રીતે નઈ બપોરે ને આ તમે કીધું તું મેં નહીં કર્યું. તે કેય કે આજ જાવાનું નોતું એને પાટણ?
હંઅ હં.
તે કે આજ નહીં જવાનું હવે એમ કહે કે અમારે કે રવિવાર નું મુહૂર્ત જોવાનું કાઢી ને બધાને એવું કહેતાં હતા. દર્શન કરવા ભેગી જાજે.
હા અ...
એમ કેહેતા એ કે, સોમવારનું આ કાલ નહીં, ને પરમદિવસે.
હં અ...
તે કહે, હજી તો હું સોમવાર ની કેય હજી મળવા જઉં ચાર પાંચ દહાડા રહીશ. પછી એણી બુલાવશે પછી મારે જાવાનું.
હમ... ને હું કવ ને આપડે આવતા શુક્ર રાખી લો એમાં શું?
હેં... અ.
ક્યાં ના જ છે?
શનિવાર ને રવિવાર. હાં અ.
હોય જોવો. હંઅ. હું શુક્રવાર એ આવી ગ્યો મેળ આવે તો.
અને શુક્રવારે હું નહી આવું પણ મારે ત્યાં કેટલાં દહાડા રેવાનું?
અને કેટલાં દહાડા રેવાનું એટલે?
એટલે મંગાવવા પડે.
તારા ઉપર આધાર છે. શુક્રવાર ના સાંજ ના આવું કે શનિવાર ના વહેલો આવું? કે એમ...
તમારે જેમ આવવુ હોય શનિવાર ના આવું હોય ને તોય અને રવિવાર નું આવવુ હોય તોય.
એમ તો કહીં રહું તને હું.
શનિ-રવિ મારે છે ફાઇનલ. તમારે જ્યારે આવવુ હોય. ત્યારે શનિવાર નુ આવવું હોય તોય રવિવાર નું આવું હોય. તોય... સોમવાર ની રજા પાડવી હોય. તો રવિવાર ના આવજો.
જોઈ લવ હવે તો હું જે છે.
સોમવારના પપ્પા ને ન્યા આવતા રયો સાંજ ના.
જોવ હળુંય તો જોવું સેટ
તમા જે એમ કરો એમ
હો ચ નઈ
ભાઈ ન પુસી તો કે કોઈ નક્કી નહીું ક દે
હા હ કશુંતા શુંખાતો હતા
તારા મી છે શું ભન તોું દૂધ દનું સાક રોટલી મસ્ત ચરીલી સાસ પોડ
તેેરી લલે ઓલો જે લ હોય
દહી દહી દહી ભાગીલ દહી મસ્ત જ હોય
હું દઈ છે એલું પણ
દહી દહી દુંજું
તદ બોણ એમાં
દૂધ લેવાનું એમાં સાસ નો સોટો પાડવાનું ના
હા
દૂધ લેવાનું એમાં સાસ થોડીક થોડીક કેળવાની પછ પડી રાખવાની એક વાત હવારે દવાહી દહી મસ્ત થઈ જાય પે ખર જ હ માનતો નઈ ભાવ તું જેને ભાવે ને તને જ ભાવે ને જબ્બર
હ અને તને ભાવ પડી્યું
ના મન તો ન પા મને તો સાસ ભ દહી પ
ડાટો મટી જ
છે માટી નહ કાર ગોળ ગળ નથી દુખતી આજ વાડે દુખી
ઓલામ પૈસા આવયા ત મા આજે તમે પ્રોસેસિંગ જોય ને મારા સાડી ત્રણસો વાળા પનસો બતાવવા મળ્યા
એવ મે તો બૂમ કતા હતા ને ડબલ થાય છે આપેને બતાવય ને એને ડબલ થાય
એ તો સમજી ના ડબલ તો કોઈ નહ ત્યાં
એટલે એવી રીત નહ આજે આપડે આ ફોનમાં નઈ બતાવતા બતરી તેતરી
ન એ તો ખરા એ તો પેલા પંચ કોલ જે કર્યા હોય ને એના એટલા બધ આવે એના ડબલ થઈને આવે એ રમણીન પછી ને અમારા જીવ તર ને પંદર મોકવાલશે
એવ
હાસાર તાર
તમારે તો પંદર તો નહી થયા હજી પણ તમે અમારે પેલા ખોલું તું હો બકાા
હા પેટલો જ ને આ પંદર મોટા છે મારે તે પણંદર આકાશ મલ ફિરલો અરે આજ મેી પ્રોસેસિંગ જોયું ને પાંચસો રૂપિયાયતા હતા ત્રણસો આયેલા બસો પેન્ટિંગમાં છે કોણ ને
બુણ તો કે મારા હજાર રૂપિયા થઇ જાય એું કેતા ત
એવ ગુ ન વાત એવી કરતા દરરોજના ચાર
પણ રોજ ફોન પોચ રોજ ના પોચ પૂરા કરી દે ચાર પોોંચે પોોંચપુરા
હ
તો પ થાડને
એ બાપી જે પાછો
હ ભાપી તો દાાર બે બેન તને તને વખત ફોન કરે બોલો
એવું ના હોય કે એક જ દન જ થાય બેને તેન વખત કરવો થાય કે ફોન એવું કેતો તો
હાર લ્યો તો પછી
તો પણ તમે મન કર કર કરતા હોય તો ખબર નહી પડતી
નવરી પડે તો ટાઢી થઈને પડીને વાત કર આપડે ખાઈ ને પછી ધતીંગ કરો
આજે આઈ
બીજી જોડે તો થાય કે ના થાય તમારિ જોડે થાય તો હારુ હવ હારુ બીજે જોડે કોઈ કરવી નહીં એક બૂન તો અમારે રોજ બંધાઈ જયા હે રોજ ફોન આવે બૂન નો બે દાડે
હવે હું આવશે તું ઉપાડો
ભાભી નો રોજ આવે કાલ ન, ના બપોરે આવીનેજ બપોરે પેલા જો મસ્ત ફોન કરી હ દો મમકી નવરા ચ કીધું હો એ તળકી ફોન કરીધું કરો તારડો હતા આમ તો કોઈ જબર ટાઈમ કાઢે, અમને તો કાઢ ને ખ જબર ટાઈમ કાઢશો
હમ્મ
હમ
અચ્છા કહો તો હ હવ બીજું કો
ગુંડન તો ઢોકળા બનાયા હ ચટણી એવું બધું બનાયુ
બનાવતી છે નહિતા કશું
કોણ આપડે બનાય તો એક ધારમ તો બનાય ખબર તો હે
બના તો
હા
એટલે એ પણ નાહી?
હે?
લબડી જેલા બનાયા તા ઈ?
ચલો આપડે જીલ્લા મસ્ત બધાયે ખાતાં આઈએ ન રબડી જિલ્લાવાળા.
ચી ચીયો
હ અહિયા ને બધાંએ કાતું તું ખબર છે આપણા ઘરે બાફીને બધા
આપડે ઘરે ખાધું ઢોકડા
હા તો તાર શું હતું?
એ તો ઉલા સમોસાભઈ.
એ સમોસા નતા બાપા. બાપી એ એકલ નતા, જીનળે નથી ગાયત્રી એ નથી. ભાભી એકલાં હતાં ને ભાઈ હતાં એ બે જણા હતા ભાભીને કરવાનું નતું એટલે ભા ઈ એમનું આપડે રાતે
ઓવ ઓવ ઓવે ઓકે ઓકે હૈ.
આઈ યાદ?
બોલો બીજું હ હ આયો આયો અવે ઓકે. હમ્મ હમ્મ બસ બીજું કો. શોન્તિ?
હવ.
હમ્મ. એમ. તારે તો પૈસા આઈ ગયા હશે તને નઈ બતાવતા એકાઉન્ટ તો જોઈનિંગ ચેમ ન થયું હ?
મને કોઈ ખબર જ પડતી નહીં શુ જોઈનિગ ક
તામની ને ચુકવણી ચીન ધી આપણને ચુકવણી લખેલું ખૂણામ ઉપર આવે ખબર હે?
હા.
એનાં ઉપર ક્લિક કરી હ એના હ ક્લિક કરી છે ને લખેલું બચાવીશ.
એવ એમ ચુકવણી ઇ ત
હ હ એ
કોની તો અઠ્ઠાવન રૂપયો ધાર બતાવતા હતા એઈ જ બતાવેલા
એ તારે અઠાવ જ આવવાના એટલે એક જ કોલ લગા રે
એક જ કોલ નાટલે આ બધા રોજ કર હુ હોતા
એવા બધા ભેગા ના આવે
તો
ની આ આવે એ હવળ હવળા આવ લ્યા, મારી વાત તું પેલી આ પોસકોલ પૂરા થોય એના અંદથી અને ઈડય તારા તન થી ચાર દાડે પૈસા ખાતામાં આવી જાય. તને કવું પોચ પોચ કોન હતા કઉં તો રુ મું તને
પોય કોલ ના એટલે મારે પોચ કોલ તો મેં કર્યા જ તાને તા એટલે પોચકોલ ના ઈયરા અઠાવન બતાવે ઈ પોચકોલના?
પોચકોલના ના બતાવે અલા એક જ કોલ હશે બીજા રિજેક્ટ હશે જોવું હોય તો જોજે તું તને મું બતાવું તું ઓલા હિસ્ટ્રીમ જાય કે ના એમાં હિસ્ટ્રીમાં લખેલું હશે જો રિજેક્ટ
શીખવાડી બધું કે જેટલા રિજેક્ટ થાય હે જેટલા પૈસા બતાવે એ બધું તો એમતો શીખવાડ્યું મન બૂને બધું
અચ્છા અમણીના દામણીના ની જુના પેલેથી ચાલુ કર્યું એમાંથી
પણ પેલા ના તો આ એકમાં જો આપડે હું કઈ એકમાં બાવી હતા. લખેલાના છેે પૈસા અને એક માં ઓગણી હતા.
હમ અ હા તો ચેટલા થયા ઓગની ને બાવી ચાલી થીયા તો હહ તો ચાલીથી એસી રૂપિયા આજુબાજુ કોક હશે એમ કવું છું.
પણ અઠ્ઠાવન બતાવે હે ને જુ એસી
હા પણ એવું ના હોય એલા બધું ફિક્સ ના લખેલા લખેલા બધા ફિક્સ ના આવી મારે ત્રણસો વીસ લખીલા તા તો મારે ત્રણસો ને ચૌદ જ આયા.
એવું એમ મને હારું લે તે જે આવે ઈ આપડે વાત કરી જાવાની હોય.
હ
વાત કરે જાવાની હોય જે આબા હોય ઈ આવે
હા હું એમ જ કઉં રો પણ તું હમજતી નથી વાત ની કે
હું તો હમજુ જરી બધું હમજૂરી હું
વિડીયો કોલ આવેરો એટલે વેઈટિંગમાં
કેનું?
હહ ભાભીનો મે નતો પેલા ફોન કર્યો એની બુનને
ઓહ! પગ દુખીરા માર તો જો આજે બર
થઈ ગયો
હે
દોરડા હોય તો ચઈએ દોડા
ઈ રયો બોધેલો હે કોઈ ફેર નહી.
હમ અ